હલો
હા, કેમ છો મજામાં?
એકદમ મજામાં તમે ખુબ
બસ હું પણ એકદમ મજામાં શું કરતા તા જમી લીધું તમે
હા, જમી દીધું કાર નુ જમી લીધું હવે ફઈ જમીશ
ખૂબ સુંદર ને તો ચલો ને આજે આપડે અમ મારી જોડે મસ્ત આમ એક વિષય છે કે ઘરમાં દર પેઢી દર પેઢી ચાલતી આવતી પરંપરા વિશે વાત કરીએ થોડીક
હા, તો ચાલો કરીએ હા, તો તમે હા હા, તો અમે કીધું કે આ જે વિષય આ એક વિષય બઉ ખુબ જ રાસ પ્રદ છે ને મને લાગે છે કે પરંપરાઓ કુટુંબને એક સૂત્ર માં બાંધીને રાખે છે.
બિલકુલ અને નાની ઉંમરથી જેમ બાળકો જે રીતે ઘરમાં મોટા લોકોને જોએ છે, તેજ રીતે આમ સંસ્કાર મળે છે, તેમને
હમ્મ ને સાચી વાત છે, અને મારા ઘર ઘરમાં દર સવારે દીવો કરવાની પરંપરા છે ને, આ પરંપરા ઘણી પેઢીઓ થી ચાલી આવે છે
બિલકુલ અને અમારા ઘરમાં પણ આમ સેમ જ છે કે સવારે પ્રાત પ્રાર્થના કરવાની પરંપરા તો ચાલતી જ આવે છે, અને તેથી છે ને દિવસની આમ શરૂઆત છે ને આમ સારી રીતે થાય છે.
એકદમ સાચી જ ને પ્રાર્થના તો દરેક માણસને કરવી જ જોઈએ કારણ કે કોઈ ના હોય તો ભગવાન તો છે જ.
હા એ બિલકુલ સાચી વાત કીધી હો તમે અને કેહેવાય છે ને કે જ્યારે દાદા દાદી પોતાના અનુભવ કહે છે, ત્યારે બાળકોને પણ આમ ઘણું શીખવા મળે છે.
હા અને આજકાલ ડિજિટલ યુગમાં ઘણા લોકો. પરંપરાઓથી દૂર થઈ જાય છે.
હા એ વાત તો છે પણ મને એવું લાગે છે કે બધી પરંપરા છોડવી જોઈએ. તો નહી કેટલીક પરંપરા છે ને આપડી ઓળખ છે.
હા એકદમ સાચી વાત છે આ લોકો. ડિજિટલ યુગના લીધે બધું ભૂલી જાય છે એટલે તે માપ માં લાવી દેવું જોઈએ ને. ઉદાહરણ તરીકે જોઈએ કે તહેવારો દરમિયાન કુટુંબ સાથે મળીને ઉજવવા ઉજવણી કરવી પણ એક સુંદર પરંપરા છે.
બિલકુલ સાચું કીધું તહેવારોમાં છે ને બધા સાથે બેસીને જમવાનું પણ આમ કુટુંબિક એકતા વધારે છે.
હું શું કું કે તમને શું લાગે છે કે નવી પેઢી પરંપરાઓમાં રસ દેખાડે છે?
હ જોવા જોઈએ ને તો જો તેની સારી રીતે સમજવામાં આવે તો જરૂર આમ રસ દેખાડે એ લોકો.
હા પણ તમે મારી માનો તો મને તો નવી પેઢીમાં રસાદ નહીં દેખાતો અને ફક્ત નિયમો તરીકે નહી પણ તેનો અર્થ પણ સમજવો જરૂરી છે નહી પરંપરાઓનો.
હા બિલકુલને કે તેમને સમજાવો જ જોઈએ. અને જો બાળકોને ખબર પડે કે કોઈ પરંપરા પાછળ શું કારણ છે. તો તે ખુશી થી આમ અનુસારે કેહેવાય ને.
હા એકદમ સાચી વાત ને પેલાના જમાનામાં મારા દાદા કેહેતા હતા કે પરંપરાઓ ફક્ત રીતિ રિવાજ નથી પણ જીવન જીવવાની એક પદ્ધતિ છે.
કેટલીક સુંદર વાત તમે કહી અને પરંપરામાં તો ઘણી આમ વાર અનુભવનું આમ જ્ઞાન સંભાળેલું હોય છે.
હમ જેમ કે મોટા લોકો ના આશીર્વાદ પણ લેવાની એક પરંપરા છે.
બિલકુલ અને આ પરંપરાથી છે ને વિનમ્રતા અને સન્માનની ભાવના વિક્સે છે.
હા અને આજે પણ ઘણા ઘરોમાં બાળકો સવારે મોટા લોકોને પ્રણામ કરે છે.
બિલકુલ અને કેહેવાય છે ને કે નાના લાગે તેવા કાર્ય પણ આમ વ્યક્તિતવ પર મોટો પ્રભાવ મુકતા હોય છે.
હમ શું તમને કોઈ ખાસ કુટુંબિક પરંપરાઓ યાદ છે.
હા. કહેવાય ને કે દર રવિવારે બધાના આમ બધા કુટુંબ જનો સાથે બેસીને ભોજન કરવાની તો આમ એક પરંપરા છે ને.
ખુબ જ સરસ છે આ પરંપરા અને આવા સમયમાં દરેક વ્યક્તિ પોતાના અનુભવ શેર કરી શકે છે નહી.
હા એજ ને. અને કેહેવાય ને કે આ સંબંધોને પણ મજબૂત બનાવે છે.
હા અને મને લાગે છે કે પરંપરા તુમને બૌટિક નહીં પણ ભાવનાત્ ભાવનાત્મક રીતે પણ જોડે છે.
બિલકુલ અને કેહવાયને કારણ કે તેમાં લાગણીઓ યાદો અને સંબંધો સમાયેલા હોય છે.
હા અને આજના તો બધા લોકાઓ બધા વ્યસ્ત જીવન જીવતા હોય છે એટલે આવી પરંપરાઓનું મહત્વ વધી જાય છે.
બિલકુલ બિલકુલ અને પરંપરા છે ને લોકોને એકબીજા માટે સમય કાઢવાની પ્રેરણા આપે છે.
હા પ્રેરિત એકદમ કરે છે, ને કેટલીક પરંપરાઓ સમય સાથે બદલવી જોઈએ નહીં? તમારું શું કેવું?
બિલકુલ. સમય સાથે તો પરંપરા બદલવી જ જોઈએ, પણ તેનો કહેવાય ને કે પાછળનું ઉદ્દેશ્ય શું છે? અને શા માટે પરંપરા ઉજવવામાં આવે છે? તે ખૂબ જ આમ જરૂરી અને જાણવા માટે હોય છે.
એકદમ સો આનાની સાચી વાત કહી, તમે જે કીધું ને અભી પણ મૂલ્ય અને સંસ્કાર જીવતા રહેવા જોઈએ.
બિલકુલ સાચી વાત. અને પરંપરાનું મૂલ ઉદ્દેશ્ય આમ કહેવાય ને કે માનવતા, પ્રેમ, અને સમ્માન જ છે.
હમ્મ. ને આ બધું જે કુટુંબને મજબૂત બનાવે છે.
બિલકુલ એટલે જ ને. પેઢી દર પેઢી પરંપરાનો આમ કેવાય ને કે વર્ષોથી આમ આગળ વધારવું જ જોઈએ એમ.
એકદમ સાચી વાત છે. ને આ કારણ કે વારસાઓ પૈસા કરતા પણ વધુ કિંમતી છે.
મને પણ એવું જ લાગે છે હો!
હમ્મ મને બી એવું જ લાગે છે. અને શું કેય કે ચાલો આપડે આગળ વાત તરીકે વિવિધ કુંટુંબિક પરંપરાના રાસપ્રદ ઉદાહરણો વિશે થોડીક ચર્ચા કર નાખે.
હા તો ચાલો! તો જોવો મારા હા, હા મારા એક મિત્રના ઘરમાં છેને દર વર્ષે કુટુંબના બધા જ આમ સભ્યો એક સાથે પ્રવાસ પર જવાની પરંપરા તો તેમની વર્ષોથી ચાલી જ રહી છે એમ. હમ્મ.
હા એ તો એકદમ સારી પરંપરા છે. જેનાથી એક પરિવારમાં એક પ્રેમની ભાવના પણ જાગે.
અને પ્રેમ તો જીવનમાં જોઈએ જ યાર. તો ના મજા આવે.
એ જ. બિલકુલ અને બધા વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને આમ સાથે સમય વિતાવે છેને. તેને તો પ્રેમ કહેવાય એક સાથે.
હમ્મ. ને આજના ડિજિટલ યુગમાં સાથે બેસીને સમય કાઢવો એટલે બહુ અઘરો પડી જાય, લાગે એવું.
બિલકુલ સાચી વાત છે કે આજના તો છોકરાઓ તેમના મા બાપને આમ સમય જ નહી આપી શકતા, આખો દિવસ તેમના મોબાઈલમાં હોય, અને રાત પડે તો બહાર જતા રે ફરવા. એટલે સમય બહુ જ કિંમતી છે, અને એટલે તો કેવાય છે કે પરંપરા છે ને આપણને બાંધી રાખે છે આ બધા સાથે. એટલે ખુબ જ જરૂરી છે કે ઘરમાં પરંપરા તો ચાલવી જ જોઈએ આમ. તેનું
હા, એકદમ સાચી વાત કહી. પરંપરાઓથી સમય પર આવ્યા તમે પણ, પરંપરાઓ બી
જીવનમાં આપડે બહુ બધું લખી શકે છે. અગર આપણે લખ
શું વાત કરો છો?
હા.
હ કેવાય કે થોડી અસર તો પડે છે પણ જો ઈચ્છા હોય તો પરંપરા ને પણ જીવતી રાખી શકાય
હ ઓહો અને શું તમારા ઘરમાં કોઈ આમ ભોજન સંભર હાલો
હા.
અવાજ આવે છે મારે
આયો આયો
ઓહો
નેટવર્ક નેટવર્ક ઇસ્યુ છે આજે ખુબ જ વરસાદ આવ્યો ને તેથી નેટ ઈશ ચાલો આપડે આગળ વાત કરીએ
હા હા ચાલો ચાલો કઈ હતા આપડે
હા તો આજના બી જમાના માં અગર આપડે ધારીએ તો પરંપરાઓને જીવિત રાખી શકીએ જેમ
બિલકુલ સાચું કીધું કે આપડણે પરંપરાને તો જીવિત રાખી શકીએ અને જે આપણે આવનારી જે પીઢી કરી ને હલો
નેટવર્ક જાય છે તમારું હા હલો
હા હા આપડે કયા વિષય પર હતા
પીળી પીળી તમારી પીઢી ની વાત ચાલતી
હા એટલે છે ને કે આપણે આવનારી જે પેઢી કરી ને એને પરંપરાનું આમ જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે હ હ
હા હ એ તો આપવું જ જોઈએ કારણ કે એ લોકો જ્ઞાન લઈને તો આવતા નથી અને જ્ઞન તો ખુબ જ જરૂરી છે એને પીઢી ને આગળ વધારવા માટે પરંપરાઓનું પાલન કરવું તે તેમને મહત્વ તો સમજાવવું ખુબ જ જરૂરી છે
બિલકુલ અને મને તમારી જોડે આ વિષય પર વાત કરીને આમ ખૂબ જ આનંદ મજા આવી અને ખૂબ જ જાણવા મળ્યું અને આ થોડુંક કેવાય ને કે થોડુંક આપણે નેટવર્ક ઈસ્યુ પણ હતો પણ વાંધો નહી આપડે ખુબ હા ખુબ જ સુંદર મજા આવી ગઈ તમારી જોડ વાત હા
જય ગુરુદેવ
હા